હલો.
હા, અવાજ આવે છે.
જોર થી બોલો, સાહેબ. હા.
અ હવે અવાજ આવે છે કે હજુ ઓછો જ આવે છે અવાજ?
હવે, થોડો કમ્પ્લીટ આવે.
કપલીટ આવે.
કપલીટ. બોલો, બોલો. શું કરો છો? મિ શું
આવા ક જમી લીધવા મણા. હવે જમીને બસ બેઠા છીએ અને થોડુંક વિચારતા હતા.
શેના વિશે?
ગાડી હોય છે અમુક
બરોબર, બરોબર. ટાટા વાળું. સારામાં સારી તો અગર ટાટા બ્રાન્ડ ચાલે. તમે સોશિયલ મીડિયા માં જોયું હોય તો. કાંટા વાળા ખબર લાઈવ એકસીડનટનો રિયલ કિસ્સો બતાયો હા.
કઈ ગાડી હતી એ
ટાટા એ હતી ખારી પણ યાદ નઈ મેં જોયું તું સોસલમીડીયામડ ખાલી ઉપર ઉપર જોયું તો લાઈવ એસિડન્ટ બતા તા તા સાટા વાળા એ જોયું કિંમતમાં થોડું દસ દસ લાખ જેવા હતા કિંમત તો
હમ બરાબર હા અત્યારે તો તાતાની એક શીયારા ગાડી પણ મસ્ત આવી છે, તમને ખબર હોય તો? હમ એ તો એક નંબર ગાડી છે, ટાટા સિયાર છે, તે તો ડિફેન્ડર જેવું લુક આપે છે, જેંનું ટોપ મોર્ડર આપણે લઈએ ને કમ્પ્લેન્ટ આપણે ડિફેન્ડ ગાડી
ગાડી ચલાવી હોય ને તમારે સરકાર ના નિયમ પ્રમાણે ચાલવું પડે જો લાયસન્સ હોવું જોઈએ તમારી પાહે અઠાર વર્ષ પ્લસ ઉમર હોવી જોઈએ.
હમ હમ.
બરાબર ને?
એ વાત સાચી અને અનુભવ પણ હોવો જોઈએ
અનુભવ હોવું જોઈએ અને ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. ગાડી નો હોવો જોઈએ, તમારો પણ હોવો જોઈએ. પાછો છોડ તમાર પરિવારને કામ આવે યાર એલે કુદરત કોઈને કરે ની આવું પણ અચાનક બીલા બની જાય તો તમાર કુદરત તમાર પાછ ળ ફેમિલી ને તમારા કામ આવ ન
હા એ વાત સાચી અ ખર્ચો ના આવે એમ હા વાત સાચી
એટલે જો તમારે ઈન્સ્યોરન્સ લે હોય ને એક આપડો મિત્ર છે. જો લાઈફ ઈન્સ્યોરન્સ આવે હેલ્થ ઈન્સ્યોરન્સ આવ પછી મેડિકલ વિ વિમો આવે પછી તમાર કોઈ કોઈ હાથ પગની ઈન્જરી થાય એનો પણ વીમો આવ ઈન્સ્યોરન્સ આવ
હમ.
બરાબર તમારે કોઈ તમારે કોઈ તો મને ખાલી કોન્ટેક કરજો બરાબર ને
બરાબર.
બરોબર ઇન્સ્યોરન્સ એમાં કેવું હોય જો તમારે ફૂલ ઇન્સ્યોરન્સ એ મલે હાફ ઇન્સ્યોરન્સ એ મલે
હમ હમ.
જો ફૂલ ફૂલ ને હાફમાં શું ડિફરન્ટ ધારો કે ફૂલમાં તમે ભગવાન કોઈને કરે ની પણ તમે જો તમે દેટ તમે દેટ થાય જાઓ ને મૃતયુ પામી જાવ તમે તો તો તમને ધારો કે એક્ઝામ્પલ તરીખ કે વર્ષે તમે લાખ રૂપિયા ભરતા હોય બરાબર ઇન્સ્યોરન્સમાં
હા હા બરાબર
હા તો તમને તો એના ડબલ પૈસા મલે
હમ સમજી ગયો તો ઈન્સ્યોરન્સમાં તો ઘણા બધા ફાયદા પણ થાય છે. એ અમુક કવળ કવળ રૂપિયા ચેક મળે
હા બરોબરોબર આખા શરીરનો વીમો કેવો આપડે ધારો કે હાથ પગ ભાગી જાય ત આપણને અઢી ત્રણ લાખ રૂપિયા જેવા મલે પૂરા પૈસા ના મલે જો બી ઓ બીમા થાય છે. બેંકમાં થાય છે અચ. ડિ. એફ. સી બેકમાં થાય છે બધી ઓલ ઓવ ગવર્મેન્ટ પ્રાઈવેટ બધી બેકમાં થાય છે ઇન્સ્યોરન્સ તમારે જે બેંકમાં લેવું હોય બરોબર સારામાં સારો ફાયદો તો એસ. પી લેકમાં થાય હા સ્ટેટ લેવલ ની ત્યા છે ને એસ. બી. આઈ એટલા માટે સાહેબ સમ હા સમ ખબર ના પડતો કોઈ સોશિયલ મીડિયા માં કોઈ વિડીયો જોજો બરાબર ને કોઈ ગૂગલ કરીને જોજો કે ઇન્સ્યોરન્સ ની માહિતી શું હો
હમ
બડ સાહેબ
બરાબર તો સમજી ગયો
બ એ બનના
હા તો બરાબર આપડે ગાડીઓમાં તમારે શું ઈન્સુરન્સ તો તાર એકદમ આમ તો એ એકદમ કામની મા છે હમ
તારો તમે દસ લાખની ગાડી લો બરાબર અ પાંચ થી છો ટકા તો તમારે ડાઉન પેમેન્ટ ભરવું જ પડે
હા એ વાત સાચી
પાંચ થી છ ટકા તો પછી જો તમે લોન બજાજ ફાઈનાન્સ માં કરાવી શકો કાશી બધી એવી જે ફાઈનાન્સ મોટી મોટી કંપનીઓ છે ના તમે એમે પણ કરાવી શકો લોન
હમ હમ
બજાજ ફાઇનાન્સ નામ તમે સાહેબ
હાહા બજાજ ફાઈનાન્સ તો મેં એ જ સાંભળ્યું છે
ભાઈ તમે કા બી કાર પછી તમે તમે એસ. બી. આઈના કાર્ડ ઉપર હો ને તમારો ક્રેડિટ કાર્ડ હોય એના પર તમે પણ કરાવી શકો લોન
હા હા
બરોબરને સાહેબ
હા બરાબર છે
બોલો બોલો ક દિવસે હોય તો બોલો ગાદીમાં કેવું હોય સાહેબ એક બે વ વરજસ્મત થાય મારે તમારે હરવી સાા વખઈ હ પછી તમારે પૈસાથી સર્વિસ કરાવી પડે પછી તમે જેવી ગાડી લોન્ચ જેવી હવે લેટેસ્ટ કેવો નિયમ આવે્યો છે ખબર છે પેલા જૂના જમાનામાં નંબર પ્લેટ ન એટલે પણ મહિના બે મહિના પછી આવતી ગઈ હવે તમે સાહેબ નવી જેવી ગાડી લો ને તરત અજ નંબર પ્લેટ આવી જાય એ તમને લગભગ ખબર હસે સાહેબ તમે જોયું હો છો ફોનમાં
તો ખબર છે હા તરત જ મળી જાય છે આપણને નંબર પ્લેટ
પછી તમને ધારો કે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ ચાર એક નંબર લેવો હોય ચાર ચો લેવા હોય છ છગ્ગા લેવા હોય ચાર ચોવીસ છ છગ્ગા ચાર ચાર સઘડા લેવા તો તો તમાર પૈસા ભરીને મળે પછ તમારે રેન્ડમલી લેવું હોય તો મળી જાય
હા રડ ઉલલી મડી આપણે પ રહ એ સ્પેેશિલ હા કોઈ સ્પેશિયલ છે ને નંબો પ્લેટ જોઈતી હોય તો તેના માટે એકસ્ટ્રા પણ પૈસા ચૂકવવા પડે છે
ચૂકવવા પડે પ પછી તમને ચાર ટાયર ચાર ને પાંચ ટાયર આપો એક ્રા આપડ ખબર જમ જમનાની ગાડી આટીમાં આવતા હતા એ ટાયર કોઈ કોઈ પછી હા કોઈ પંચર પંચર પડ હોય કોઈ ટાયર માં ખામી હોય ટાયર તો એમ આર એફ ના સારા હો સાહેબ એમાં ભવિષ્યમાં કોઈ પંચર પડે ને
હમ હ
ન ખાવા હોયને તો ખાલી મને કોન્ટેક કરજો આપડે એમઆરફ વાળો કોઈ એક છે વાળો વચ જ છે એાયર તને કોલ કરજો હું હું તમને ભાવ ભાવ પૂછીને કહીશ તમને પોસાય તો લે લે વાના સાહેબ એમ આર એફ ના આવે છે કેટ ના આવે છે હ સાહેબ જોયું હશે વિરાટ કોહલી ના બે ઋતુ ઉપ જે માર્કેટિંગ કરેલું અરે કરેલું હો ને
હા હા એમ આર એફ નું જ કરેલું કારણ કે એમ આર એફ કંપની પણ એકદમ સારી છે કે જે ટાયર વગેરે પણ સારી ક્વોલિટીના બનાવે છે
આઈપીએલ નું નામ તો ગરીંદ સાહેબ આ આઈપીએલ
હા હા ઇડિયન પ્રીમિયર લીગ
હા એ એમાં સાંભળ્યું હા બરોબર એમાં જે ગુજરાત ન કેપ્ટન છે ને એનાટ ઉપર પણ અમારે કેલું છે ને
હ હા હા લખેલું છે હા મેં જોયેલું છે હા શુભમન ગિલ તના બેટ ઉપર લખેલું હોય છે
એટ હા બસ એટલે મેન મેન જે આસ સચિન તેંદુલકર ઉપર પણ લખેલું હતું જે ગોડ ઓફ ક્રિકેટ કેમ બતા
હા હા
તમને ખબર ત પેલા મેચ જોતા હશો એટલે
હા એ તો ખબર છે અરે
બોલો બીજું આમાં કેટલું ભાવ જો યોજ છે તો તમારે કારાડી લેવાનું કઈક જો કંપનીમાં શિફ્ટ આવે ક્ર આવ ક્રિયા આવ ફોર્ચ્યુનર આવ પછ થાર હવા ફોર બાય ફોર પછ સ્કોર્પિયોને ખાસ મોંડલ એસ પ્લસ આવો જો તમે પછી પછી તમા રું હા પછી તમારે વરતી માટે લેવી હોયને તો તમે એક ઈકો પણ લઈ શકો ઈકો લઈ શકો તુંું પણ આવતી ખબર સાહેબ પરા
હા હા તુફાન આવતી એ તો અત્યારે લગભગ બંધ થઇ ગઈ ને
હા લગભગ બંધ તો નથીહ બંધ ન થઈ સાહેબ એ તોું ના કરીહી શકું પણ ઓછી થઈ ગઈ પછી ખાાવ સાદ પેલી પઈ પેલી આવતી જ એ આપડે પિક્ચર ના શૂટિંગમાં વપરાય જીપ આવતી જીપ ખબર જી હવે ઓછ થઈ જ
હા એ પણ ઓછી થઈ ગઈ જે અમે ગામડા વાળા વિસ્તારમાં રતા ને તે બાજુ કોઈક દિવસ જોવા મળે બાકી તો શહેરોમાં તો જીભ જોવા જ નથી મળતી ત કે નોર્મલ રિક્ષા વગેરે જે થઈ ગય રી્ષા નિકો જેના કારણે એવી તો કઈ વસ્તુ જોવા મળતી જ નથી આ જીપ તમે વાત
અને હું તો કેવું છે ખબર ગમડામાં બસ ની આવતી ને અમુક અમુક જગ્યા જ્યાં પાણી ભરે રહેતા હોય રસ્તા ખરાબ હોય ત્યાં વસ થી પોત પોતાની બધા ગાડી લઈને નીકળી કે તમાર કોઈ લેવી હોય તો પાટણમાં આપડે અહીં શોરૂમ છે કિયા નો છે બરાબર તમ તમન કો કોન્ટેક્ટ કજો કિયા કિયા લેવી હોય તો સારામાં સારી કિયા આવ અતાર તો બ્લેક ને વહાઈટ પછી તમારું બજેટ
હા એ પણ સ વાત સાચી છે. અત્યારે તમે ઘણી બધી કિયાની ક્વોલિટી પણ જે અમુક કેડસ વગેરે જોઈ છે. તો સારી ક્વોલિટી નું બનાવે છે એક તો એ કોઈ ચટણી વટણી વગેરે બધું કરે સે. એક્સિડન્ટને એ પણ એવી રીતે પણ ચેકિંગ કરીને પોતાના જે અ ઓલ યુઝર્સ છે તેમને પણ એને લાઈવ રિવ્યૂ બતાવે છે કે અમારી જે કિયા છે તે આટલી પાવરફુલ અને ક્ષમતા વાળી છે કે જેનાથી તમારે એટલું બધું નુકસાન ના થઈ શકે એમ.
બરાબર એમ તો સાહેબ ટાટા તમે નામ તો સાંભળ્યું હશે આ એની એની ગાડીઓ એના મીઠું અવ ખબર હ સ્ટાટ અકણ ખાસી બધી પણ
હા હા હા ટાટાની ઘણી બધી પ્રોડક્ટો આવે છે.
પછી આ ઝુડિયો ટ્રેન્ડસ જેવા સો રૂમ હ કપડા નઈ એ ટાટામાં જ છે.
એવું એમ.
હા સાહેબ તમે ની ખબર.
ના હા ઝૂડિયો તો અત્યારે આ પાટણમાં આપડે છે કે
ના ઝુડિયો તો પાટણમાં કેવું છે સંકરસ છે ને એટલે જે વિસ્તાર વાળી જગ્યા અમદાવાદ મહેસાણા
હા હા હમ હ.
એ આ ડીસા એરપોર્ટ બનવાની એરપોર્ટ બનવાની વાત ચાલે એ હાચી વાત ચ્યોસ ક ખોટી વાત હ.
હા ડીસા તો લગભગ વાતચીત તો ચાલુ છે પણ એક અ અમારે જે દિયોદર બાજુ એક ગામ હતું લગભગ નાની કે એવું શિખર કોઈ ગામ તો મને પ્રોપર યાદ નથી. પણ ત્યા બાજુ નેશનલ ઇન એરપોર્ટ બનવાની જે ડીલ હતી એ પણ થઈ ગઈ. જ્યાં કંઈક નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા પ્રધાનમંત્રી.
બર અન સાહેબ આપડે ડીસાામાં ઝૂડિયો કે ડીમાટ છે?
જે ભયમ છે તે બાજુ છે સારું છે ડિમાર્ટ પણ હા મોટીએવું છે અને તમારે જે પણ વસ્તુ જોઈતી હોય હ પાટણમાં નથી પાટણમાં આમ તો જરૂર તો લાગે છે મને. કે મોલ તો અમે જોઈ લીધા મોલ તો જોયા પણ ડિમાર્ટ નથી તેના કારણે પાટણ માં અધુરું લાગે છે એમ.
અ હ. પછી તમ ડીસા માં રે રેલવે સ્ટેશન સ સાહેબ રેલવે સ્ટેશન સ સાહેબ ડીસાામાં.
હા હા ડીસા માં તો છે. છે ડીસાામાં પણ તે જંક્શન નથી એમ અને લગભગ પાટણ માં
સે છે મોટું છે એ હવે તો વિકસિત થાય છે ને પાટણ રેલવે સ્ટેશન બસ સ્ટેશન. નવું બંસા આપણે જોયું હસે.
હા બસ સ્ટેન્ડ જોયું મેં પણ અ એમને ભૂલ કરી કે થોડુંક અંદર લઈ લી રેવડી બજાર બાજુ તેના કારણે થોડું ટ્રાફિક વાળી સમસ્યા રહી શકે જે પહેલાં બસ સ્ટેન્ડ હતું તે તો સારી જગ્યાએ હતું એમ. તો કે જ્યાં એટલું બધું ટ્રાફિક ના થઈ શકે પણ પેલી બાજુ જે બજારની અંદર લીધ ધન તેના કારણે એવું થાય હે બાકી બસ સ્ટેન્ડ તો એકદમ મસ્ત બનાવે છે તેમને.
બરોબર થોડું આમ અંદર નઈ લઈ ગ્યા સાહેબ બઉ અન
હા હ બહુ અંદર લઈ ગયા ને હું એમ કવું છું તમને.
એટલે શું સ્ટૂડુડન્ટોને જે જોબ કરતા એમને થોડી તકલીફ તો પડેતી હશે આવા જ જ્યાં જવામાં આવા જ જવા જવામાં
હા તકલીફ તો પડે છે કારણ કે તેમને અત્યાર જે યુનિવર્સિટી છે એમાં જે કોઈ સ્ટુડન્ટ હોય તે એમણે છે બસ સ્ટેન્ડ અને બ સીટ મા બસ સ્ટેન્ડ જવું પડે. નહી એને સીટ તો મળતી જ નથી અ ટીવી વગેરે ઉભા રએ તો.
બરોબર બરોબર ચમે સાહેબ એમ કરો કે પાટણ દો
ના ના હું તો હાલ પાટણમાં જ રહું છું પેલા અપડાઉન કરતો ત્રણ